હલો શ્રી કૃષ્ણભાઈ કેમ છો?
ભાઈ જય શ્રી કૃષ્ણ બસ મજામાં છું, તમે કેમ છો?
હા હું પણ મજામાં છું, અને તમારે સર એ મને ફોન કર્યો કે આપડે જે આપડે તે તહેવારો છે. ધાર્મિક તહેવારો તેના વિશે તમારી સાથે વાતચીત કરીવી છે, કે અમને જે તહેવાર બધા આવી રહ્યા છે, જેમ કે ગ ગણેશ ચતુર્થી આવે છે, પેલા પછી દિવાળી આવશે પછી નવરાત્રી આવશે અને પ છી ઉત્તરાયણ છે, હોળી છે, ધૂળેટી છે આપડા ઘણા બધા તહેવારો ધાર્મિક તહેવારો ઘણા બધા આવશે એટલે આપણેે એની ઉજવણી કરવી જોઈએ કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે, કે આ તહેવાર વિશે એમને ખબર પણ નથી અને લોકો મનાવતા પણ નથી કારણ કે આજ જે આ બાળકો હોય છે, તે મોસ્ટલી ફોન માજ લાગી રહી છે, અને બધા લોકો ઘરે જ બેસી રહી છે, ને આવા જે તહેવારો છે, તેમના વિશે ખબર નથી એમને કંટાળો આવે છે, ને એ લોકોને બસ આખો દિવસ ફોન જોવાનું બધું જોયા કરે છે, એટલે માતા પહી એમને સમજાવું જોઈએ કે એમના બાળકોને હમણાં આવી બધી ધાર્મિક જે બધા તહેવારો છે, તેમને જાણ કરવી જોઈએ તો પછી એ લોકોને આપડે તહેવારો વિશે જ્યા ખબર પડે કારણ કે એ લોકો ફોનમાં જ લાગી રહેશે તો પછી એ લોકોન ખબર નહી પડે કે તહેવાર આપે કયા કેટલા સારા છે, અને કેટલી આપણે એન્જોયમાં કરી શકીએ છીએ આપણે ફોન છોડીને પણ આવા તહેવાર મનાવ સુ તો આપણા માઈન્ડ પણ ફ્રેશ રહેશે ને આપણે ઘણા બધા સાથે હલી મળી રહે શે કારણ કે તમે જાણો છો કે હમણાં ગણેશ ચતુર્થી આવી રહી છે. એટલે અમારા ગામડાઓમાં તો ઘણો બધો ઉલ્લાસથી બધા મવામાં આવે છે, કારણ કે જે ગણેશ ચતુર્થી આવે છે. તે તહેવારો અમારા ગામના બધા લોકો ખુબ માને છે, અને બાપા ની દસે દસ દિવસ ખુબ સારી રીતે ભક્તિ કરે છે. અને બાપા ને દસ દિવસ સારા આવા નવા નવા ભોજન ની થાર ચડવામાં આવે છે, અને અમને એ ખુબ ગમે છે. કારણ કે અમે જો કશે એટલે ગણપતિ બાપ બેસડમાં આવે તો મજા આવી જાય છે, કારણ કે આ તહેવાર હોય છે. તે ખુબ આપડા ધાર્મિક તહેવારો હોય છે, ને ખુબ સારી રીતે મનાવામાં આવે છે. કારણ કે મારે એજ કેવું છે, કે આપડે જે પણ આ બધા તહેવારો આવે છે, તે આપડે સારી રીતે મનાવ જોઈએ અને ગણેશ શું તેને જે તહેવાર આવે છે હમણે તે મને તો ખૂબ ગમે છે કારણ કે જે બાપ્પાના દસ દિવસ હોય છે તે ખૂબ મજા અમે કરીએ છે અને બાપ્પાની સારી તે પૂજા આરતી કરીએ છે. અને બાપ્પાને દસે દસ દિવસ ઘણુ મતલબ મોડક ના લાડુ એ બધું ખવડાવે છે ને ખુબ અમે મજા કરીએ છે, બાકી તો એજ છે ને પહી તમે જાણો છો કે દિવાળી તહેવાર આવે છે, અને દિવા ળીના તહેવારમાં તો તમે જાણો છો કે કેટલી મજા આવે છે અમારા ઘર બાજુ તો દિવાળીના તહેવારમાં તો બધાના ઘર અલગ જ પ્રકારના હોય છે કારણ કે બધાના ઘર અલગ અલગ પ્રકારના ડિઝાઇન છે, કે પછી અલગ પ્રકારના લાઈટીંગ બધું એ લોકોનુ દર્શવામાં આવે છે અને ખુબ મજા કરીએે છે, દિવાળીના તહેવારમાં તમે જાણો છો કે જે દિવાળીને તહેવાર આવે છે તેમાં તો આપણે મોસ્ટલી આપણા બધા સગા સંબંધીઓ પ છી આપણા મામા ફુઈના છોકરાઓ આપણા ઘરે રહેવા આવે છે અને પાંચ છો દિવસમાં ત્યા રેય છે, કારણ કે ત્યારે અને તેમની સ્કૂલમાં કે પછી રજા હોય છે અને બાકી બધા આપણા ફુઈ લોકોની પણ રજા હોય છે. એટલે દિવાળીના તહેવાર પણ આપણે મનાવો જોઈએ અને દિવાળીના તહેવારમાં તમે જાણો છો કે વિવિધ પ્રકારના ફટકડા પણ આવે છે, અને અલગ પ્રકારના દરેક દિવાળી દરેક અલગ અલગ પ્રકારના ફટાકડા આવે છે, અને નાના બાળકો ખુબ એમને ત્યારે ગમે છે કારણ કે અમે ત્યારે નાલા હતા ત્યારે પણ અમે નાના ફટાક શા ફોડવાની મને બો શોખ હતો હમણાં પણ શોખ છે અને અમારા આજુબાજુ બધા બધા બંધો ફટાકડા તો ખૂબ લાવે છે, અને ખૂબ ફોડીએ છે, અને ખૂબ દિવાળીમાં મજા કરીએ છે. એટલે મારે તો એજ કેવું છે કે અવે આજે તહેવારો હોય છે, આપણે મનાવો જોઈએ અને ખુબ શાંતિથી મનાવો જોઈએ કારણ કે આપણે તે હેવારોની વિદેશોમાં પણ ખુબ માંગ છે, અને ત્યાં પણ આપણા તહેવારો મનાવામાં આવે છે. બાકી તમારે શું કેવું છે જો બધા આપડે ધાર્મિક તહેવારો છે તેના વિશે તમને તમારે કોઈ માહિતી આપવી હોય મને
હા ભાઈ તમે જેમ કીધું કે આપણા તહેવારો વિશે આપણા જે બાળકો છે, તે લોકોમાં ને કઈક ખબર નથી જે લોકો ફોનમાં જ લાગી રેય છે તો એ લોકોના મા બાપે એ લોકોને જાગૃત કરવો જોઈએ કારણ કે તે જે તહેવારો છે, તે તહેવારોને મનાવવાના પાછળ શું રીઝન છે, શું થિયરી છે. એ લોકોને ખબર હોવી જોઈએ કે પુરાના શાસ્ત્રોમાં શું થઈ રહ્યું છે શું હતું એ બધું એ લોકોને જાણ હો વી જોઈએ જેમ કે તમે કીધું કે દિવાળી અરે દિવાળીનો તહેવાર આપણે એના માટે મનાવીએ છીએ જેના કારણે રામ ભગવાન જે ચૌદ વર્ષનો વન વનવાસ કરવા ગયા હતા તે પૂર્ણ કરીને જે દિવસ આવ્યા હતા તે દિવસે લોકો જે રામ ભગવાનની ભૂમિ છે, જેને અયોધ્યાના નામ ઓળખવામાં આવે છે, તે જગા પર લોકો પોતાના ઘરમાં દીવો જાત જાતની મીઠાઈઓ અને જાત જાતના પકવાનો બનાવીને એમનું સ્વાગત કરેલું હતું તેથી તે દિવસ આપણે દિવાળીના નામે ઓળખવામાં આવ્યા છે, અને ત્યારબાદ એનો બીજો જે દિવસ હોય છે, તેના આપણે હિન્દુ ધર્મમાં લોકો નવ વર્ષના નામે ઓળખે છે, જે તમે કીધું તેમ જાત જાતના મીઠાઈઓ પકવાનો એવું બધું ખાય છે, અને મોટા વડીલો હોય છે. વડીલોનો આશીર્વાદ મેળવે છે જે આપણા માટે ખૂબ સારું કહેવાય છે. અને નીચે તમે જે કીધું ગણેશ ચતુર્થી તે ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં પાછળ રીઝન એ છે કે જયારે હિન્દુ ધર્મમાં એકતા ન હતી તો તેના માટે લોકોને એક કરવા માટે લોકોએ આ ગણેશ ચતુર્થીનો તહેવાર ને સ્થાપિત કર્યો હ તો જેના કારણે હિન્દુ ધર્મોમાં એકતા જ જળવાઈ રહે અને બીજું તમને ખબર છે કે હોળી ધૂળેટી આ બે તહેવાર એટલા ખૂબ ધામ ધૂમધામથી બનાવવામાં આવે છે, હોળીના દિવસે લોકો રાતના લાકડાઓની હોળી સળગાવે છે, એ હોળી ખૂબ મોટી હોય છે, અને ઘણા બધા મહોલ્લામાં ઘણા બધા ફળિયામાં ત્યાં તેની પૂજા કરે છે, એને ગોલગોલ ફરે છે, એની આરતી ઉતારે છે, એમાં નારિયેલ રાખે છે, એના નારિયેલ કાઢે છે, એની પ્રસાદી એવું બનાઈને ખાય છે, અને તેના બીજા દિવસે લોકો રંગોથી એક બીજાને રંગે છે, જેમના આપણે ધૂળેટી તેના નામે ઓળખવામાં આવે છે, એ આપણો ખૂબ પ્રસિદ્ધ તહેવાર છે, ધૂળેટી તેના દિવસ તે લોકો ભાંગ એવું બનાવીને પી છે પણ ભાંગ એટલું બધું ભાંગ એ શંકર ભગવાને પણ પીધું હ તુ શંકર ભગવાનનું પ્રિય
છે પણ આપડે એનું ધ્યાન રાખ આપ જો કારણ કે ભંગ બહુ સ્ટ્રોંગ હોય છે જેના કારણે આપણને ગહેરો નશો થઈ શકે છે આપણે આપણે એને પ્રસાદના રૂપમાં જ પીવું જોઈએ અને બીજું છે કે ધૂળ તેના દિવસે આપણે ગમે તેવા
ગમે તેવા ક્વોલિટીના કલરનો ઉપયોગ ન કરવો જોઈએ આપણે ફક્ત ગુલાલ થી એનો રંગ ઉપયોગ કરવોઈએ કારણ કે ગુલાલ એક એવી વસ્તુ છે કે જેના આપણે એકબીજ રંગ તો પાણી વગર પર એ સાફ કરવાથી નીકળી જાય છે જેથી કારણે આપણી આંખો છે આપણી ત્વચા છે એને નુકસાન ન પહોંચે અને બીજું તમારજ કેવું છે અને તમને ખબર છે કે આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રી નરતી ન તહેવાર ખુબ ધ ધૂમધામથી ઉજવવામાં આવે છે નવે નવ દિવસ રાતના માતાજી ની પૂજા કરવામાં આવે છે મોટા મોટા ડોમમાં ગરબા રમવામાં આવે છે નાની એવી ગલીઓમાં પણ ગરબા રમે છે લોકો માતાજીની નવે નવી સારથી કરે છે તેમને પ્રસાદ ચડાવે છે પ્રસાદ ખાય છે અને ગરબા રમા છે ગરબા માટે મોટા મોટા ઓર્કેસ્ટ્રા અને એ બધું સાધનો નો ઉપયોગ કરીને લોકો ગરબા રમે છે અને તમને ખબર જ છે કે કાલે છવ્વીસ તારીખ છે છવ્વીસ તારીખ મુસ્ આપ મનો તહેવાર આવતો છે એ તહેવારનું નામ છે મોહરમ જેમાં લોકો તાજિયા એ લોકોને તાજિયા કે તેને આપણે હિન્દુ ધર્મોમાં કેમ લોકો ગણપતિ બાપાને વિસર્જન કરે તેમ તે લોકો રાજા નનું વિસર્જન કરતા હોય છે જે ખૂબ પ્રસિદ્ધ છે
હ
તમે એના અશે જ કોઈ માહિતી મે મેળવી છે ચ રાજ્ય વિશે તમે મેળવી હોય તો માહિતી મને જણાવો
હ હા ભાઈ એના વિશે તો એટલી બધી માહિતી મને નથી ખબર પણ જે કાલે જે મોહરામ આવી રહ્યો છે તે મુસ્લિમ મુસ્લિમ લોકો ન તહેવાર છે અને એ લોકો પણ આવી રીતે એ લોકો આપડા જેમ તહેવાર મનાવે છે અને આપણા તહેવારો પણ ખુબ સારા છે ને એ લોકોનો તહેવાર પણ એ લોકોને એ રીતે મનાવે છે એટ આપણા તહેવારો માંઈ ભેદભાગ નહીં હોો જોઈએ કારણ કે એવું પણ હોય છે કે આપે બા ધર્મોમાં બધા ભેદભાવ રાખવામાં આવે છે મુસ્લિમ સ સાથે બુ વાતચીત ન કરવી એ બધું આપણા ધર્મ હિન્દુ સાથે એવું બધું બધું આપ ઘણા બાોશિયલ મીડિયા દભાવ જોવા મળે છે ને ઘણા બધા પ્રકારને સમસ્યા જોવા મળે છે એટલે કે આપણે ભારત એટલે કે આપણા દેશના બધા વ્યક્તિ આપણે એકતાથી રહેવું જોઈએ અને કોઈ સાથે ભેદભાવ નહીં કરવું જોઈએ કારણ કે આપણે જે આજકાલના જે બધા લોકો આવું બધું કરશું તો પછી આપણા દેશ ક્યાં જશે એમ એટલે કે બધા સાથે એકતા સાથે રહેવું જોઈએ અને આપડા સાથે હળી ભળ ને રહેવું જોઈએ કારણ કે આજના જે બધા નાગરિક છે તે ખુબ એમની વિચાર શક્તિ અલગ હોય છે કારણ કે અ તો એ પણ કિસ્સો જોયે કે જે બધા ધર્મ છે એટલે કે આપે હિન્દુ છે અને જે મુસલમાન જાતિ વાળા બધા લોકો હોય છે તેમને અમુક લોકો આપડા જે હિન્દુ વાળા લોકો હોય છે તે પણ બધા નફરત કરે છે અને જે મુસ્લિમ સમાજ વાળા હોય છે ત્યાં પણ હિન્દુ સંબંધ બધા લોકોને નફરત કરે છે એટલે જે આવા બધા કરતા લોકો છે તે લોકો સમજવું જોઈએ કારણ કે એવું કરવાથી આપણા દેશને પણ નુકસાન થશે અને આપણે એકતાા પણ તૂટશે કારણ કે આપણો દેશ એકદમ સમૃદ્ધ હોવો જોઈએ અને ખુબ સમૃદ્ધ જાળવી જોઈએ કારણ કે આપણા દેશ માં ઘણી બધી સંસ્કૃતિ છે ઘણા બધા બાર જાત જાત ના ભાષા કે પછી અલગ અલગ પ્રકારના બધા લોકો જેમ કે હિન્દુ છે પછી પારસી છે શીખ ઈસાઈ પંજાબી છે બધા ઘણા બધા પ્રકાર અને મુસ્લિમ છે પછી બધા હોય છે એટલેકે એયા બધા જ દેશ બધા જ બધ ધર્મ અને આપણા દેશમાં બધા લોકો રહે છે શાંતિ થી એટલે કોઈને પણ ભેદભાવ નહીં રાખવું જો મારે તો એજ કેવું છે અને બીજું તમે જાણો છો કે હવે તો મોસ્ટલી હવે તો દિવાળી ના તહેવાર માટે તમને બધું જણાવ્યું જ છે પરંતુ મને ઉત્તરાયણનો તહેવાર ખુબ ગમે છે કારણ કે જે ઉત્તરાયણ તહેવાર માં આપણે ને જે ઉતરાયણ જે લડ્ડુ બનાવવામાં આવે છે જેમ કે તલના લડ્ડુ કે પછી ચીકીઓ પછી ઊંધયુ પુરી શાક પછી એવું બધુ અનેક પ્રકારનું બનાવવામાં આવે છે કારણ કે ઉત્તરાય તહેવારો રતમે જાણો છો કે પતંગ જગાવવાની મજા કઈ અલગ જ હોય છે હું તો ગામડામાં રહ છું પરંતુ મને ખબર છે કે શહેરોમાં ખુબ મોજ શોકથી બનાવવામાં આવે છે કારણ કે જે તહેવારો હોય છે તેમના જે શહેરોમાં કે પછી એ બધી જગ્યાએ શહેરોમાં ત્યાં ખુબ સારી રીતે ચગાવવામાં આવે છે કારણ કે ત્યાં ત્યાંના લોકો ખૂબ એન્જોય પણ કરે છે, અને ત્યાં સવારથી પતંગ ચગાવા લાગી છે, બધા અને ખૂબ બે બે ત્રણ દિવસ એન્જોય કરે છે, એ લોકો કારણ કે શહેરોમાં તમે જાણો છો, કે ઘણા બધા લોકો એવા મોસ્ટલી એમ બધા એમ ઘરા બધા એક થી મોસ્ટલી એમ બધા એમ કરાઈ બધા, એકથી સાથે ભેગા થઈને, એ લોકો જયા છે, અને મારાં અમારા ગામમાં આમપણ પણ અમુક લોકો છે, અને અમે થોડા ઘણા ભાઈ બંધો સાથે ભેગા થઈને, અમે ચગાવીએીએ કારણ કે અમારે. ગામડામા જે પહેલા ચગતા હતા, પતંગ તે હવે દેખાતા નથી. કારણ કે બધા લોકો મોસ્ટલી હાવે ફોનમા લાગી રહી છે, ધણું બધું પ્રવૃતિ ફોનમાં જ કીધી કરે છે, અને આવા તહેવારો ભાગ પણ નથી લેતા વડા લોકો છે, એમને મેંતે સમજે કેભાઈ તમે બહાર નીકળો કારણ, કે આવા તહેવારો મનાવો જોઈએ, કારણ કે તમેને એની વધારા ઘરે ફોનમા જ લાગી રહેશો. તો તમને આ તહેવા, વિશે કેવી રીતે ખબર પડશે એ પણ મેં ત તેમને કીધું એટલે મારે તો એજ કેવું છે, કે આપડા બધા ધાર્મિક તહેવારો છે, કે આપડા બધા જ દેશના નાગરિકો એ મનાવ જોઈ એટલે કે જે, આપડા બધા સમાજના જે પણ લાગતા હોય છે, તે લોકો કારણ કેું ફોન જ, જો લાગી રહેશે. તો પ છી, આપો દેશ આગળ નહી, વધે કારણ કે આપ તહેવારોને જે છુટ્ટીઓ મળે છે, તેને એન્જોય કરવો પણ ખુબ જરૂરી છે. જોબ તો બધ આવવાની જ છે, પરંતુ આપણા જે તહેવારોને બધી રજા મળે છે, તે એન્જોય કરવું ખૂબ જરૂરી છે. એટલે બધા તહેવારની આપડે ઉજવણી કરવુ જોઈએ, અને યોગ્ય રીતે ઉજવણી કરવી જોઈએ. કારણ કે ઘણા બધા તહેવારોમાં અમુક પ્રકારનાવા પેલું પણ હોય છે, કારણ કે આપણે દિવાળી તહેવાકેધોળી, ના તહેવા જોઈ લ કારણ, કે ધુળેટીના તહેવારમાં ગમે તે પ્રકારના કેમિકલ વાળા બધા રંગો રંગાવવામાં આવ્યા બધા. યુઝ કરે છે, પછીએ જે ટ્યુબ હોય છે, તે પણ યુઝ કરે છે, એટલે એથી તમે જાણો છો, કે આવી બધી ટ્યુબ આપણા સ્કીિન પર ખુબ અસર કરે છે, અને ગમે તે પ્રકારના પર રોગ થઈ, જાય છે, એટલે મારે તો એજ કેવું છે, કે આપ જે આપણા જે ધાર્મિક તહેવા છે, તેને યોગ્ય રીતે અને સાવચેતી પૂર્વક મનાવો જોઈએ અને આવા તહેવારો તો આપણા દેશમાં ખુબ પ્રચલિત છે, એટલે સારું તો ભાઈ મળે પાછા આવા તહેવારો વિશે, આપણે આગળ વાતચીત કરીશું.
હા, ભાઈ ચાલો મળીએ